છગળો.
કેમ છો?
હા, અવાજ આવે છે મારો?
હા, આવી છે, ને મારો આવે છે, ને ક્લિયર?
હા, આવે છે, મારો? આજે આપડે બચેલો ખોરાક અને સકારાત્મક વાનગીઓ વિશે વાત કરીશું.
ઓ બો સરસ વિષય છે.
કે અ આજે મને એક રસપ્રદ વિષય આવ્યો છે. મલ્યો યાદ આયો છે, બચેલા ખોરાકનો ઉપયોગ.
રાઈટ. હું મજામાં છું આ વિષય ખરેખર બહુ જ ઉપયોગી છીએ. આપણા ઘરે ઘણી વાર ખોરાક બચાવી દઈએ છે.
હા, અને ઘણી વાર એ સીધો કચરા પેટીમાં જાય છે. મને લાગે છે, કે આ મોટી સમસ્યા છે.
બહુ જ બિલકુલ સાચી વાત કી તમે મને યાદ છે, કે નાના હતા. ત્યારે ઘરે પણ રોટલી બગાડવા દેતા ન હતા.
મારા ઘરે પણ એવું જ હતું માતા કહેતા કે અનનનું સન્માન કરવું જોઈએ.
એ તો આપણે અન્નનું સન્માન કરીશું તો જ આપણને મળશે અને આજે લોકો પાસે પૈસા વધારે છે. પણ ખોરાક પ્રત્યે કદર ઓછી થઈ ગઈ છે.
સાચી વાત હોટલમાં પણ લોકો વધારે ઓર્ડર કરે છે. અને પછી અડધું છોડી દે છે.
સાચી વાત છે. મને તો આ જોઈને બોવ જ ખરાબ લાગે છે. કેટલાક લોકોને બે સમય નું ભોજન પણ નથી મળતું.
તમે ઘરે બચેલી રોટલીનું શું કરો છો?
અમે અમે સવારે રોટલીનો ચેવડો બનાવીએ છી એ બોવ જ સ્વાદિષ્ટ લાગે
વાહ અમે તો રોટલીના લાડવા પણ બનાવીએ છે.
ઓ બો સરસ રોટનીના લાડવા મને ખુબ જ ગમે છે, તેમાં ઘી ઘી અને ગોળનો સ્વાદ અલગ જ હોય છે.
અને બચેલા ભાત નું શું?
ભાત ભાત માંથી અમે ફ્રાઈઝ રાઈસ રાઈસ કટલેસ કે રાઈસ ઢોકળા પણ બનાવી દઈએ છે.
રાઈસ ઢોકળા વિશે હું પહેલી વાર સાંભળી રહી છું.
હા. તેમાં બચેલા ભાતનો સારો ઉપયોગ થઈ જાય છે.
આ તો ખરેખર સર્જનાત્મક વિચાર છે.
એટલે આપણે ખોરાક બગાડવા કરતા તેને નવું રૂપ આપવું જરૂરી છે.
તમે ધ્યાન આપ્યું છે કે લગ્ન પ્રસંગોમાં કેટલો ખોરાક બગડે છે.
અરે એતો એતો વાત જ ના પૂછશ અમે બહુ જ વધારે લોકો બધી વાનગીઓ ચાખવા માંગે છે પણ પૂરી નથી કરી શકતા.
મને લાગે છે કે થાળીમાં ઓછું લેવું જોઈએ. અને જરૂર પડે તો ફરી લેવું જોઈએ.
હા એ ખુબ જ સારી આદત છે. આ રીતે ખોરાક નો બગડ ઓછો થઈ શકે છે.
કેટલાક દેશોમાં ખોરાક બગાડ સામે જાગૃતિ અભિયાન પણ ચાલે છે
હા અને કેટલાક સ્થળો એ તો વધેલો ખોરાક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચડ પહોંચાડવાય આવે છે.
આપણા સમાજમાં પણ આ સંસ્કૃતિ વધારે મજબૂત થવી જોઈએ.
બિલકુલ સાચી વાત. ઘરમાંથી જ આ આદત શરૂ કરવી જોઈએ આપણેે
બચેલા શાક નું તમે શું કરો છો?
અમે બચેલા શાક માંથી તો સેન્ડવીચ નું પૂરણ કે પછી પરોઠા બનાવીયે છી.
આ તો મને ખુબ ગમ્યું. બાળકોને પણ નવી વાનગી લાગે.
હા સાચી વાત છે અને તેમને ખબર પણ ના પડી કે આ બચેલા શાકમાંથી બન્યું છે.
ઘણી વાર સર્જનાત્મકતા ખોરાક બચાવવામાં મદદ કરે છે.
હા અને હું પણ એવું જ માનું છું કે રસોઈ એક કલા છે.
તમે ક્યારે ખોરાક દાન વિશે વિચાર્યું છે.
હા. કેટલાક લોકો વધેલો સુરક્ષિત ખોરાક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી દે છે.
આ ખરેખર પ્રશંસનીય કાર્ય છે.
બિલકુલ સાચી વાત જેથી આપણે ખોરાક નો બગાડ ઓછો કરવો જોઈએ એટલે માત્ર પૈસા બચાવવું નથી. પણ સંસાધનો બચાવવું પણ છે.
સાચી વાત. ખેડૂત એ દાણો ઉગાડવા માટે કેટલી મહેનત કરે છે.
હા એટલે જ ને. એટલે જ દરેક દાણાની કદર આપણે કરવી જોઈએ.
આજની પેઢીને પણ આ મૂલ્યો સમજાવવા જરૂરી છે.
હા અત્યાર તો તમને ખ્યાલ હશે. શાળામાં પણ ખોરાકના બગાડ વિશે શિક્ષણ આપવું જ જોઈએ.
હું સહમત છું બાળપણથી આદત પડશે તો મોટો ફેરફાર આવશે.
હા અને ઘરે જવ તી વખતે જેટલું જોઈએ એટલું લેવું જોઈએ.
આ એક નાની પણ અસરકારક વાત છે.
બિલકુલ સાચી વાત નાની આદતો માંથી જ મોટા પરિણામ મળે છે.
આજની વાતચીતથી મને ઘણો નવા વિચારો મળ્યા
સાચી મને પણ પચેલા ખોરાક ને નવી વાનગીમાં બદલવું ખરેખર રસપ્રદ છે.
પાછલી વાતમાં આપણે બચેલા ખોરાકના ઉપયોગ વિશે ઘણી રસપ્રદ વાતો કરી
હા અને મને એ વાત પણ ગમે છે. કે ખોરાક બચાવવો એટલે પર્યાવરણને પણ મદદ કરવી.
બિલકુલ. એક થાળી ખોરાક પાછળ કેટલા સંશોધનો વપરાય છે, તે વિ ચાર હોવું જોઈએ.
હા. ખોરાક ઉગાડવા માટે પાણી અને ઉર્જાનો ઘણો ઉપયોગ થાય છે.
એટલે જયારે આપણે ખોરાક બગાડીએ છીએ ત્યારે આ બધા સંશોધનો પણ બગડે છે.
બિલકુલ સાચી વાત આ દ્રષ્ટિથી જોતા ખોરાક નો બગાડ ગંભીર લાગે છે.
મારા એક ઓળખીતા દર અઠવાડિયે રસોડું અને ફ્રીજ તપાસ છે.
ઓ એ કે સા માટે
કઈ વસ્તુ જલ્દી વાપરવાની છે. અને તેના આધારે ભોજન બનાવે છે.
ઓ વાહ આ તો ખુબ જ ઉપયોગી વિચાર છે.
હા આથી વસ્તુઓ ખરાબ પણ થતી નથી.
સાચી વાત છે, ઘણી વાર તો આપડે વસ્તુઓ ખરીદીએ છીએ અને પછી ભૂલી પણ જઈએ છીએ.
સાચું છે, ફ્ર્રીજમાં પડેલી વસ્તુઓ ઘણી વાર વપરાતી નથી.
હા અને મને લાગે છે, કે ખરીદી કરતા પહેલા યાદી બનાવ વી ખૂબ જ જરૂરી છે.
હા યાદી હોય તો જરૂર કરતાં વધારે વસ્તુઓ લેવાતી નથી.
અને બચેલી દાળનો તમે ક્યારે ઉપયોગ કર્યો છે?
હા બચેલી દાળમાંથી દાળ પરોઠા દાળ હાંડવો બનાવી શકાય
ઓ તો આ દાડ હડવો આ તો નવો વિચાર છે.
એક વાર પ્રયત્ન કરજો ખુબ સ્વાદીટ લાાગે છે.
હો રસોઈમાં નવા પ્રયોગો કરવાની નવી વાનગીઓ મળે છે.
અને પરિવારના લોકોને પણ તેનો નવો સ્વાદ મળે છે.
બાળકો માટે પણ આ સારી રીત છે, તેમને નવી વાનગી જોઈને આનંદ થાય છે.
હા ખાસ કરીને જયારે વાનગી સુંદર રીતે સુંદર હા ખાસ કરીને વાનીગી સુંદર રીતે પીરસવામાં આવે.
હમ અને પીરસવાની રીત પણ ખુબ જ મહત્વપૂર્ણ છે.
એ સાત આવી નાની નાની પહેલથી સમાજમાં સારો બદલાવ લાવી શકાય
સાચી વાત છે મને એ લાગે છે કે દરેક ઘરમાંથી આ શરૂઆત થવી વી જ જોઈએ
હા નાની શરૂઆત પણ મોટું પરિણામ આપી શકે.
સાચી વાત છે. અને બીજી વાત જમતી વખતે નાની માત્રામાં પીરસવું જોઈએ.
હા સાચી વાત વધારે જોઈએ તો ફરી લઈ શકાય.
જેથી આદત આ આદત થી થાળીમાં બચેલો ખોરાક ઓછો થાય છે.
હમ ખોરાક નો સન્માન કરવો દરેકની જવાબદારી છે.
અને દરેક ઘરની ઘરથી આ બદલાવની શરૂઆત થઈ શકે છે.
એક રોટલી બચાવવી પણ એક સારી શરૂઆત છે.
સાચું અન્નો આદર કરો ખોરાક નો બગાડ ઓછો કરો. આ સંદેશ દરેક સુધી પહોચવો જ જોઈએ.
સાચી વાત છે. ખુબ સરસ આજે આપણેે ઘણી નવી વાતો શીખી અને સાંભળી આપણેે હવે ફરી ફરી વખત મળીશું આવજો
આવજો જરૂર આવજો.